હેલો. કેમ છો, તમે કેમ છો.
હું, પણ મજામાં છું. આજે તમે એટલો ફ્રેશ કેમ લાગો છો? કઈ ખાઈસ ખાસ વાત છે, કે શું.
હા, યાર હવે હું મેં રોજ સવારે પહેલા ઉઠ વાની ટેવ પાડી છે, અને ખરેખર જીવનનો બહ ફેરફાર અનુભવ્યો છે, મે.
વેલા ઉઠવાથી એટલે શું ફાયદો છે? હું, તો મોડી સુઈને મોડું જ, ઊઠું છું.
આ સૌથી મોટો ફાયદો તો એ છે, કે આખો દિવસ એનર્જી જેવું ભરેલું લાગે છે, અને સવારે મન અને શરીર બંને તાજા રહે છે.
પણ સવારે ઊઠવું બહુ મુશ્કેલ લાગે છે, ખાસ કરીને શિયાળામાં તો બિલકુલ મન ના થાય.
હા, એ તો તમે સાચી વાત કહી શરૂઆતમાં મને પણ એવું જ લાગતું હતું. પરંતુ ધીમે - ધીમે આદત પડી ગઈ, હવે તો અલારમ વાગે તે પહેલા જ મારી આંખ ખોલી જાય છે.
વાહ! પછી, તમે સવારે શું કરો છો?
હું સૌથી પે પહેલા થોડો, યોગ અને પ્રાણાયામ કરું છું, પછી થોડી વોક પર જઉં છું, એથી આખો દિવસ સકારાત્મક લાગે છે.
હા, મેં પણ સાંભળ્યું છે, કે સવારે શુદ્ધ હવા શરીર માટે બહુ સારી હોય છે.
બિલકુલ, સાચું સાભળ્યું છે. સવારે વાતાવરણ શાંત અને શુદ્ધ હોય છે, એથી મનને શાંતિ મળે છે, અને સ્ટ્રેસ ઓછો થાય છે. અને સ્ટુડન્ટ માટે પણ વહેલા અ ઉઠવાનો ઘણા ફાયદાઓ છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો બહુ સારું છે, સવારે ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે. કારણ કે મન એકાગ્ર હોય. છે.
હા, એ તો તમને સાચું કહ્યું, હું જ્યારે રાત્રે ભણું છું, ત્યારે ઊંઘ આવવા લાગે છે મને તો.
એજ તો, સવારે મગજ વધુ સક્રિય રહે છે, એટલે કામ ઝડપથી અને સારી રીતે થાય છે.
પહેલા ઉઠવાથી, સમય પણ વધારે મળે છેને.
હા, એ તો તમે સાચી વાત કહી. દિવસ લાંબો લાગે છે, ઘણા કામ સમયસર થઈ જાય છે, અને ઉતાવળ ઓછી રહે છે. ઘણા સફળ લોકો પણ વહેલા ઉઠે છે, એવું સાંભળ્યું છે મેં તો.
હા, સાચું સાંભળ્યું છે. ઘણા બિઝનેસમેન ખેલાડીઓ અને મહાન લોકો વહેલા ઉઠવાની ટેવ રાખે છે. તેઓ માને છે, કે દિવસની સારી શરૂઆત સફળતા તરફ, લઈ જાય છે.
હા, એ તો તમે સાચું કહ્યું, પણ જો રાત્રે મોડું અ મોડું અ સુધી કામ હોય, તો આપડે. સમય નું આયોજન, અ યોગ્ય આયોજન કરવું જોઈએ. વહેલા સુઈ જઈએ, તો વહેલા ઉઠ ઊઠવું સરળ બને છે.
વહેલા ઉઠવાથી આરોગ્ય પર શું? અસર પડે છે.
અ વહેલા ઉઠવાથી આરોગ્ય પર ઘણી અસર પડે છે. આરોગ્ય માટે તો વહેલા ઉઠવું બહુ સરસ છે, નિયમિત ઊંઘ અને વહેલી સવારે કસરત કરવાથી શરીર ફિટ રહે છે, અને. થી બચી શકે. કાય છે.
એ તો તમને સાચી વાત કહી, મને લાગે છે, કે હું પણ હવે આ ટેવ શરૂ કરું.
હા, શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગશે તમને પરંતુ પછી ખુબ સારું લાગશે કાલથી, તમે પણ વેલા ઉઠવાનો પ્રયત્ન કરજો.
બહુ સારું, પેલા પંદ્ર વીસ મિનિટ વ. લા ઉઠવાની, શરૂઆત કરું. ધીમે ધીમે પે ટેવ પડી જશે
હા, સાંચી વાત કહી અને સવારે મોબાઈલ ઓછો વાપરવો વાપરજો, સવારે મોબાઈલ થી દૂર રહીએ રહીને ધ્યાન, વાચન અથવા કસરત કરીએ તો દિવસ વધુ પ્રોડક્ટ ટિવ અ બને છે
હા એ તો તમને સાચી વાત કહી આજની વાતચીતથી મને ઘણી પ્રેરણા મળી છે મને ખુશી છે સારા જીવન માટે સારો નિયમો બહુ જરૂરી છે એક વ્યક્તિ એ સાચું કહ્યું વહેલા સુવો અને વહેલા ઉઠો એ ખરેખર સાચી સાચી ટેવ છે, એથી સ્વાસ્થ, સમય અને મન ત્રણેય સારા રહે છે મને તો હવે પણ હું કાલથી એલાર્મ પાંચ વાગ્યની મૂકી દઈશ
બહુ સારું પણ રાત્રે પણ સમયસર સુઈ જજો
હા, નહીતર સવારે ઉઠવું મુશ્કેલ બની જશે
બિલકુલ, સારી ઊંઘ પણ એટલી જ જરૂરી છે
સવારે ઉઠીને સૌથી પહેલા શું કરવું જોઈએ
થોડુંક પાણી પીવું જોઈએ અને પછી તાજી હવામાં ચાલવા જવું જોઈએ, મોબાઈલ ચેક કરવો યોગ્ય નથી, સવારે મોબાઈલ થી દૂર રહેવું વધુ સારું છે
એ તો તમને સાચી વાત કહી તમે સવારે ઊંઘીને ગીતો સાંભળો છો
હા, હું સવારે ઉઠીને ગીતો સાંભળું છું ને ધીમા અને શાંત ગીતો સાંભળું છું એથી મન ખુશ રહે છે અને આખો દિવસ પોઝિટિવ ફીલ થાય છે
હા એ તો તમને સાચી વાત કહી માને મારી મમ્મી પણ કહે છે કે વહેલા ઉઠનાર લોકો વધારે સ્વાસ્થ રહે છે
તમારી મમ્મી સાચું કહે છે કારણ કે તેમની દિનચર્યા નિયમિત રહે છે શું અને વહેલા સવારે ઉઠવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે કારણ કે કામ ઉતાવળ વગર થઈ જાય છે હું ઘણી વાર પહેલા સ્કૂલમાં જવાનું હોય ત્યારે મેં મોડી પડતી હતી મારા ઊંઘના વજનથી પણ જ્યારથી મેં સવારે વેલા ઉઠવાનું શરૂ કર્યું મારી એ સમસ્યા પણ દૂર થઈ ગઈ
વાહ! એ તો કઈક સારી વાત છે સવારે સૂર્ય્યોદેવ ને પણ જોવાનો મજ
હા એ તો ખુબ સરસ લાગે છે મનને શાંતિ મળે છે, તમે રોજ કેટલા વાગે ઉઠો છો?
હું સામાન્ય રીતે તો સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું
બરાબર થોડા દિવસ પછી હું પણ ટેવ પાડી દઈશ
એ તો સાચી વાત છે સવારે ભણવાથી માર્કસમાં પણ ફાયદો થાય છે ને કારણ કે સવારે યાદશક્તિ વધુ સારી હોય છે
હા, હવે મને પણ લાગે છે કે જીવનમાં નિયમ હો જરૂરી છે સારા નિયમો સફળતા તરફ લઈ જાય છે
સારા નિયમો સફળતા તરફ લઈ જાય છે
ક્યારેક હું રજાના દિવસે બપોર સુધી સુઈ જાઉં છું
એ ટેવ તમને ધીમે ધીમે ઓછી કરવું જોઈએ વહેલા ઉઠવાથી આત્મસવિશ્વાસ પણ વધે છે ને
હા, કારણ કે દિવસની સારી શરૂઆત થાય છે, હવે હું મારા મિત્રોને પણ આ વાત કહીશ કે સારી ટેવ બંધાવો અપનાવાની આજની વાતચીત થી મને ખરેખર પ્રેરણા મળી કે મને મને ખુશી છે કે તમે સમજ્યા અને મારો એક સવાલ હતો કે શું વહેલા ઉઠવાથી મૂડ પણ સારો રહે છે
હા, વેલા ઉઠવાથી મૂડ પણ સારો રહે છે સવારે શા શાંતી હોવાથી મન ખુશ અને શાંત રહે છે
બરાબર હું ઘણી વાર સવારે ચીડચીડી થઇ જાઉં છું
તમે આ એટલા માટે છે કારણ કે પૂરતી ઊંઘ અને નિયમિત સમય બહુ જરૂરી છે સવારે ચાલવા જવું પણ ખરેખર સારું લાગે છે ને
હા તાજી હવામાં શરીર અને મન બંને બંને માટે તમે એકલા ચાલવા જવો છો?
ક્યારેક હું પપ્પા યા મમ્મી સાથે પણ જાવું છું પરિવાર સાથે સમય પસાર કરું છું.
બરાબર આ રીતે તમે તમારા પરિવાર સાથે પણ સમય પસાર કરી શ ક કરી શકો છો, સવારે બધા સાથે વાત કરવાનો કરવાનો પણ સમય મળી જાય છે.
હા એ તો તમને સાચી વાત કહિ સવારે ઘણી વાર મને આ આળસ- ફરી સુઈ જાઉં છું.
હા હું પણ મને પણ પેલા ઘણી વાર સવારે આળસ આવે હું ફરી સુઈ જાઉં છું. અલાર્મ દૂર મૂકીને કે કોઈ મને ડિસ્ટર્બ ના કરે. આ બહુ ક ખરાબ અ આદત છે પણ ધીરે ધીરે આપણેે એને સુધારવા પડશે. કારણ કે મને ખબર પડી ગઈ છે કે સમયસર આપણે બધું કામઅ અગર આપણે સમયસર કામ કરીએ અને જલ્દી સુઈ જઈ અને સમયસર ઉઠીએ તો પછી આપણુ દિવસ પોઝિટિવ અને લાંબુ રહે છે. અને બીજી બધી કામમાં કઈ રૂકાવટ ના આવેે. બરાબર કહ્યું ને?
એ તો તમને એકદમ ચોક્કસ વાત કહી ચાલો આપ
હા હા હા ચાલો.
રાધે રાધે.
રાધે રાધે. એ તને